તમે ગુજરાતી થાળીના અનનને ચાહક કયા હો કે ના હો તમે જીવનમાં ક્યારેક ને ક્યારેક સહપરિવાર કોઈ પ્રસંગે કે કોઈક સારા કામ ના સંદર્ભે કે એ પછી કોઈ ઉજવણી ના ભાગરૂપે ગુજરાતી થાળી ન સ્વાદ પરિવાર સાથે ગુજ માનવા પણ ગયા હશો. બનવા જોગ છે કે તમે આખી દુનિયામાં ભયા હો અનેક વર્ડ ક્વિઝ તમે ચાખ્યા હોય, જાણ્યા હોય, માણ્યા હોય. અને પછી ગુજરાતમાં આપણા અમદાવાદમાં કે વડોદરામાં કે સુરતમાં એ બધા જ સાદ નો આધાર રાખ્યો હોય તમને મનમાં એમ થતું હોય આ બધું આપણે ત્યાં એમ ના મળે. તમે બા પ્રયોગ પણ કદાચખ્યા હોય એક્સપ્રિમેન્ટ કર્યા હોય, ફ્યુશન ફૂડ તમે ખુબ મન ભરીને મા હોય તો ગુજરાતી ફૂડની સાથે આ વર્લ્ડ નો સ્વાદ અત્યારે કઈ રીતે મળી રહ્યો છે? આ ફૂડ માર્કેટમાં ગુજરાતીણું કેટલું સચવાયું છે. ગુજરાતીઓ તંવાન. હણાને. આજના ફૂડ ને કઈ રીતે જુએ છે, માણે છે કઈ રીતે તેની ભવિષ્યની પેઢીઓ સુધી આગળ વધારે છે? એટલી બધી વાનગીઓના, વ્યંજનોના નામ સાંભળવા મળશે તમને કે તમને તાત્કાલિક એવું થઈ જશે કે આ ખાવું છે, પેલું ખાવું છે, હમણાં જ ખાવું છે અરે રે રે આ કેટલાક દિવસે આપણે વિચારતા હતા આજે તો ખાવા જવું છે. ગુજરાતી ના સ્વાદને ગુજરાતીની દાનેટ ને પિસ્તાળસ થી વધારે વર્ષોથીષિત રહ્યા છે. એને મને ઘણું બધું પૂછવું છે તમને કારણ કે ગુજરાત નું ફૂડ માકેટ તમે છેલ્લા ચારથી વધારે જરો નજર છે, હજી જોઈ રહ્યા છો. એટલે જ માત્ર ફાફડા અને જલેબી ફરસાણ તરીકે વેલા ખમણ, ટુકડા વેચવા તા. ત્યાંથી લઈને આફ્યુઝન સુધીના પ્રવાહોને તમે એ ઘણું બધું મારે પૂછવાની ઈચ્છા છે. પણ પ્રશ્ન પેલો મારે આ પૂછવો છે, ગુજરાત થાળ આજે પણ ગુજરાતીઓની ઈશય પ્રિય છે. લોકપ્રિય છે અને બહારથી આવનારા દરેક મહેમાનને તેનો ચટાકો લેવાની ઈચ્છા હોય છે. શું છે એવું ગુજરાતી થાળીમાં જે આટલા વર્ષો થયા છતાં આપ દાઢમાં સળક્યા કરે છે આપણે હજીને ભૂલ્યા ન શું છે
સૌથી પહેલા દરેક રીજનનું પોતકું એક ફૂડ હોય છે. સાઉથમાં જઈને આપણે ઇડલી ઢોસા ખાઈએ, નોર્થમાં જઈને તંદુરી રોટી કે પનીર ખાઈએ. બંગાળમાં જઈને લોકો ફિશ કે બધું એન્જોય કરતા હોય એવી રીત જે ગુજરાતમાં લોકો આવે તો એમને ગુજરાતી જમવાનું ગમતું હોય છે. ગુજરાતી ઇઝ અ કમ્પ્લીટ મિલ. કારણ કે તમે જો એમાં કઠોળ હોય દાળ હોય એટલે તમને પ્રોટીન મળી જાય રાઈસ રોટી હોય એટલે કાર ર્બોહાઈડ્રેટ મળી જાય, વેજીિટેબલ્સલે ફાઈબર મળી જાય. છાશ દહી કડી કે ખાંડવી દહી ની બનાવટો હોય એટલે કેલ્શિયમ મળી જાય. બીજું કોઈ ફૂડ એવું નથી કે જેમાં બધી જ રિકવાયર્ડ મિનરલ્સ તમને મળી રહે. અને ગુજરાતી ફૂડ દી દોષ પણ છે તમે બપોરના ગુજરાતી ભાણું અનલિમિટેડ પેટ ભરીને ફરસાણ, મીઠાઈ, છાસ, અથાણા સાથે ખાધું હોય છતાં તમને સાંજે ચાર વાગે એમ થાય કે ચા સાથે એક સેન્ડવીચ કે સિંગ કઈ ખાઈએ એટલું હળું હોય છે પેટ ઉપર કારણ કે એમાં ગ્રેવી, પનીર, બટર ક્રીમ, ચીઝ આવી બધી હેવી વસ્તુઓ હોતી નથી અને એ ઘરે લોકો દાળ-ભાત, શાક-રોટલી ડીવીઆર એસ લોકો કેહેતા હોય છે. તો એક શાક હોય, દાળ હોય, રોટલી હોય કે ભાત હોય અથવા જૂની પ્રથા પ્રમાણે મમ્મી કે દાદી લોકોએ અથાણા બનાવ્યા અથાણું હોય. પણ બે ફરસાણ એની બે ચટણી, બે મીઠાઈ, છાશ બે લીલા શાક, કઠોળ, બટાકાનું શાક. અને આટલી બધી વેરાયટી હોતી નથી એટલે ઇટ ઇસ ટ્રી ઇઝ ડિલિકેસી અને ગુજરાતી થાળી એ એક માત્ર એવું ક્વિઝિન છે. કે જ્યાં આગ્રહ કરીને ખવડાવવામાં આવે છે અને એની મજા પડે છે. તમને કોઈ સાઉથ ઇન્ડિયનમાં એવું નહી કે સાહેબ એક દોસો વધારે મંગાવો તમે અથવા કોઈ વડાપાવઉની દુકાનમાં એવ નાકે કે એક વડાપાવ તો ખાવું જ પડશે પણ અહીં એમ કે એક પુરણપોળી તો લેવી જ પડશે. અથવા એક કચોરી તો તમારે લેવી જ પડશે સાહેબ એટલે ગુજરાતીની પોતાની એક અલાયદી મજા છે.
તમે કીધું એ બહુ સરસ વાત છે આપડે આમ કમ્પ્લિટ મિલ ઓફર કરીએ છીએ ગુજરાતી થાળી તરીકે. અને તમે એક બાજુ એક સરસ વાત કરી કે એ થોડું છે હળવું છે પચાવામા કે પણ જો તમેં કદાચ આજની પેઢીને સાંભળો. . ગુજરાતી થાળી આખી ખઇએ એટલે ભારે થઈ જાય બધું. દાળ-ભાત, રોટલી-શાક અને . કદાચ બપોરે ખાધું પછી સાંજ સુધી પેટ ભારે છે અને એટલી એને પેલું પારિવારિક પ્રસંગો શીખવાય છે ગુજરાતી થાળી ખાવા જવાનું હોય અથવા તો એમના ક્યારેય હોતું નથી . તો યુવા પેઢી જે આજના છોકરાઓ છે. એ ગુજરાતી થાળીને પસંદ કરે છે તમારો અનુભવ
નથી કરતા ને શુદ્ધ ગુજરાતી શબ્દમાં કહીએ તો એ લોકો છૂટક્યા કે પરચોરણ્યા છેે. . ફિંગર ફૂડ અથવા સાઈટ ફૂડ કે એક સેન્ડવીચ આપી દઉં એ પીઝા આપીદો, એક પાસ્તા આપીદો, એક બર્ગર આપ પીદો એમનું એપેટાઈટ પણ એટલું જ છે. હમ્મ અને એ લોકો સમજ નથી કારણ કે જે વસ્તુ ની અંદર ચીજ સુુગર અને સોડિયમ વધારે હોય. એનું એ લોકોને વળગણ થાય છે તમે જોજો કે નાના બાળકને તમે એકવાર મેકડોનાલ્ડ પર લઈ જાઓ. તો એક તો ત્યાં બહાર બેઠેલું એક સ્ટેચ્યુ જેની જોડે ફોટો પડાવવાનો મે ડોનાલ્ડ વાળા એને રમકડાની લાલચ આપતા હતા આખી સિરીઝ પૂરી કરવાની વારે વારે આવે. તો અને એ સિવાય અમેરિકન કે મલ ટીનેશનલ કંપનીઓ પોતાના ફૂડમાં એટલી બધી રિસર્ચ કરે છે કે માણસને ફૂડનું અડિકશન થઈ જવું જોઈએ એ વારે વારે ખેંચાઈને આવવો જોઈએ. એટલે એક તરફ પેલું ખેંચાણ છે અને ગુજરાતી થાળીમાં એવું શરીરને નું નુકસાન પહોંચાડી શકે એટલી માત્રામાં સુુગર સોલ્ટ કે મેંદો કે ચીઝ કે એ બધા નો વપરાશ નથી એટલે નવી પેઢી નું ખેંચાણી તરફ થોડું ઓછું છે. એ બહુ ઓબ્વિયસ છે.
એટલે અ બ અહ ગુજરાતી થાળી પસંદ કરના યુવાનો
બહુ જ ઓછા છે.
તો આ એકાદ જો આપણું અહ આપણું ફૂડ ખાસ આપણે ઘળપ ના લીધે તા માનીતું છે લોકપ્રિય છે આ દાળ કરી હોય ફીસ ગળ પણ હોય એટલે લગભગ બધી જ આપડી ખાનગી કે ફરસાણ કે આપડા અહ વ્યંજનોમાં આગળ પણ હો છે. અને ક્યારેય પછી પો પોતાની રીતે આગળ પડતું થોડું તો સેમાં તું હોય કદાચ તમે સૌરાષ્ટ કાઠિયાવાડી બાજુ તમને ના મળે કછ બાજુમને ન બાકીના મધ્ય ગુજરાત ના મોટા ભાગ ના તા ઓ અહ અને એ બધી જ લગભગ અડપણ વાળું અહ તો આમ પણ કો છો કે સુગર
મ એવું કહી શકાય કે વર્ષો પહેલા આપણા બાપ દાદાઓ એ આપણી ટોપોગ્રાફી આપડું અહીની આબોહવાને બધાને ધ્યાન રાખ કે તે ને જોયું તું એ ત્યારે આટલી બધી મીઠાઈઓ આટલું બધું સાનું કન્જમશન ને બધું નતું. એટલે ક્યાંક ને ક્યાંક માણસ ના શરીર માં શુગર નું લેવલ મેન્ટેન થાય એટલા માટે દિવસના એક કે બે ટંકના ભોજન ની અંદર દાળ કઢીમાં થોડું ખાંડ કે ગોળનું પ્રમાણ હતું એક કેરી ફોરવર્ડ થયું છે અને બીજું કે માત્ર તીખું ખાવાનું માત્ર ખાટું ખાવાનું કે માત્ર બ્લેન ખાવાનું લોકોનું મોઢું બાંગી નાખે તો એનું આકર્ષણ ના રે. એટલે ખાવાનું ગળ છાટું બનાવવા માટે એક માત્રામાં ખાંડ કે ગોળ નાખ આપવામાં આવે છે દાળ ઘડી માં અને કેટલાક શાકમાં. પણ હવે અમારા ત્યાં આવતા નોન ગુજરાતી કસ્ટમરોને ધ્યાનમાં રાખ ખીને અમે લોકો એ પ્રમાણ ઘટાડ્યું છે. અને મીઠી દાળની સામે તીખી દાળ નો પણ ઓપ્શન આપીએ છે. પણ આ જે શુગર છે એ ધારો કે બ્રેડ ની અંદર જેટલું સુુગર હોય એટલું આપડી રોટલીમાં કે આપડા દાળા શાકમાં
ગા તો આ ગાત પાન નાખનું બીજું કારણ કદાચ ભોગવવા કે આપ આબોહવા પણ કરી
બિલકુલ એ મેં એના રૂટ માં જે તપાસ કરી તી એ રાજસ્થાનમાં કે પંજાબમાં કે સૌરાષ્ટ્ર કે કચ્છ ની અંદર નથી તો ત્યાંની આબોહવા પ્રમાણે એ લોકોને જરૂરિયાત નથી લાગી પણ આપણા બાપદાદાઓને જે તે સમયે લાગ્યું હતું કે માણસ ના શરીર માં આખા દિવસમાં કોઈક માત્રામાં શુગર જવી જોઈએ જે નથી જતી એના કારણે લોકોએ ખાવાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી હતી તો શુગર લેવલ જળવાઈ દીધ ત્યારે ડાયાબિટીસ કેપિટલ નહોતુ અમદાવાદ
હા આમ તો રાજસ્થાન કે તમે અ અ મ અમુક ભાગ લઈલો ત્યાં પણ આમ તો આબોહવા ઉષ્ણતામાન વાળી ઘણી ઉષ્ણ હોય હું જ્યાં સુધી સમજુ છું ગળપણ ઉષ્ણ તાપમાન જરા ઓછું પણ કરે છે એટલે શરીરને જરાક બેલેન્સ કરવામાં તો એ પ્રદેશોમાં કેમ એમના ફૂડ ક્યા ગડપણ ન થય આપણું ગુજરાતી થાળીમાં આટલુ ગડપણ કેમ આયુ કોઈ
યુ ડોન્ટ નોનો એ સીધી દલીલ તાર્કિક છે કે નહી? પણ ગુજરાત ઇઝ અ વેરી ડોસાઈલ વેરી કુલ પ્લેસ. ગાંધીજીનું ગુજરાત છે. લોકો ઠંડા છે અને એ બધા બી જગ્યાઓ તમે જોઓ ત્યાં થોડા લોકો ઉગ્ર થોડા તામસિક ત્યાં નોનવેજનું પણ પ્રમાણ વધારે હોય છે. નોનવેજ એટલે મરી મસાલા તેલથી તીખું તમધમતું હોય, એમાં ખાંડ બહુ સમાવી શકાય એવી શક્યતા એ પણ એક કારણ છે.